હા આવે છે બોલો બોલો
આ કેમ છો કેવી છે તબિયત?
બસ મજામાં તમે કેમ છો તમારી તબિયત પાણી કેવું મજામાં?
હા મજામાં.
સરસ.
તો અમારે હમણાં બાજુમાં કે બે ભાઈઓ વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો તો મન થયું કે એટલે હું તમારી જોડે વાત કરું કે પૈસા કે સંબંધ? સંબંધો કયું વધારે મહત્ત્વનું છે?
આ તો બહ સારો વિષય છે અને ચર્ચા કરવા માટે પણ સારું છે. આજના યુગમાં આમ પૈસાની પણ જીવનની ઘણી જ જરૂરિયાત છે અને આપણે સંબંધો પણ સારા આગળ ભવિષ્યમાં આપડા માટે આવીને ઊભા ર કોઈ મુશ્કેલીમાં હોઈએ તો. આપણે સંબંધ પણ સાચવવા જોઈએ આમ જોઈએ તો બંનેનું પોતાનું આમ આગવું મહત્ત્વ છે.
સાચી વાત છે અને જીવનમાં પૈસા અને સંબંધ બંને વ જરૂરી છે. પરંતુ પ્રશ્ન એ નથી કે એકદમ જ મહત્ત્વનો એકદમ એક જ મહત્ત્વનું છે પરંતુ કઈ વસ્તુનું મહત્ત્વ કઈ પરિસ્થિતિમાં વધારે હોય છે જો તમારી પાસે ઘણા પૈસા હોય પણ જો તમારી ખુશી વહેંચવા કોઈ પોતાનું ન હોય. તો શું તમે ખરેખર સુૂકી રહી શકશો ના રહી શકો ને.
હા.
એ.
અને આપણે પેલા જોઈએ તો પૈસા આપણા માટે કેમ જરૂરી છે આજના સમયમાં આમ ખાવાનું હોય શિક્ષણ હોય સારવાર હોય રહેઠાણ હોય. અને જીવન એને લગભગ દરેક જરૂરિયાત માટે આપણા માટેમ પૈસા જરૂરી પડતા હોય છે. અને પૈસા વગર જીવન ચલાવવું પણ મુશ્કેલ છે તેથી પૈસાનુંું મહત્ત્વ પણ આપણે નકારી ના શકીએ.
સાચી વાત છે અને. જીવનની મૂળભૂત જરૂરિયાતો તમે કીધું એમ કે રોટી કપડાં મકાન માટે પૈસા જરૂરી છે. શિક્ષણ અને સારવાર માટે સુરક્ષા માટે. આર્થિક સ્વતંત્રતા આત્મવિશ્વાસ આપે છે. અને આજના સમયમાં પૈસાારીના ઘણી જરૂરિયાતો પૂરી કરવી ખુબજ મુશ્કેલ છે હવે. હોસ્પિટલમાં સારવાર માટે પૈસાની જરૂર પડે છે પરંતુ. એ હું નાનાથી કહેતી કે પૈસા વગર થઈ જાય છે પરંતુ જો તમારે. પા જે એવા સારા સંબંધો હશે અને તમારી સાથે હોસ્પિટલમાં. કોઈ હશે તો તમને ખૂબજ સારું લાગશે તમારી પાસે ઘણા બધા પૈસા હોય તમે હો. હોસ્પિટલમાં ઘણા બધા પૈસા ખર્ચી શકતા હોય. પરંતુ કોઈ પણણ તમારા નજીકના સંબંધી તમારી સાથે. હોસ્પિટલમાં હોય ને. તો એનો કોઈ મતલબ નથી તમને સહાનુભૂતિ આપવા માટે.
હા એ તો સાચી વાત છે અને તમે માની લો કે. તમારી પાસે કરોડો રૂપિયા છે પરંતુ તમારી. પા વાત કરવા માટે પરિવાર ન હોય એવા સંબંધો ના હોય. કે મુશ્કેલીમાં આમ સાથ ના આપનારા મિત્રો ન હોય. પ્રેમથી પૂછનાર કોઈ ના હોય. તો એ સાચા હાથમાં આપણે સુખી ના કહેવાયએ.
હા અને સાચી વાત છે તો તમેમે ખૂબજ સાચી વાત કીધ અને. સંબંધ તો પ્રેમમાં. વિશ્વાસ અને ભાવનાત્મક સહારો આપે છે મુશ્કેલીના સમયમાં પરિવાર. અને મિત્રો સાથ આપે છે અને પૈસાઓથી અમે કીધું એ વસ્તુ. ો ખરીદી શકાય છે પરંતુ સાચો પ્રેમ અને વિશ્વાસ ખરીદી શકાતો નથી.
હા અને સંબંધો તો આમ જીવનને અર્થ. પણ આપતા હોય છે માતા પિતાનો. પ્રેમ છે ભાઈ બહેનનોો સ્નેહ છે મિત્રોની સાથે. જે મજાક મસ્તી છે જીવનસાથી નો વિશ્વાસ છે અને. વડીલો નો જે આશીર્વાદ છે. આ એવી સંપત્તિ છે જે કોઈ બજારમાં આપડણે વેચાતી નથી ને આપણે. એને પૈસા થી ખરીદી પણ નથી શકતા
અહી તો તમે ખૂબ સાચી વાત કીધી ને. સંબંધો જીવનમાં સાચી ખુશી અને માનસિક શાંતિ આપે છે. હવે બીમારીના સમયે મેં કીધું એમ. પૈસા સારવાર કરાવી શકે છે પરંતુ પરિવારની હજરી જ આપણને હિંમત આપે છે.
હા એ તો સાચી વાત છે. અને જયારે આપણે બીમાર પડીયએ છીએ ત્યારે દવા પૈસા થી ખરીદી શકાય છે. પરંતુ સેવા અને લાગણી પરિવાર આપે છે એટલે. હોસ્પિટલનુંું બિલ પૈસાથી ભરાય છે પરંતુ દર્દીને જે હિંમત છે એ સંબંધો આપે. તુ હોય છે.
સાચી વાત છે અને આપડે કોરોના કાળમાં પણ જોયું કે જ્યારે ક્વોરન્ટાઈન કરતા હતા લોકોને ઘણીવાર અ હોસ્પિટલમાં જ્યારે પરિવારને સાથે નહોતા રહેવા દેતા હતા તો જલ્દી એટલી જે દર્દી હતા એમને જલ્દી એ લોકો સાજા થતા નહોતા પરંતુ જેમ જેવો જ એમનો જે પીરિયડ છે એ પૂરો થાય ચૌદ દિવસ કે સાત દિવસ અને એમને ઘરે મોકલવામાં આવે તો એ ખૂબ જ ઝડપથી સાજા થતા હતા કારણ કે જે પરિવાર પરિવારની હૂફ છે. એ હોસ્પિટલમાં આપણને નથી મળી શકતી.
હા એ તો સાચી વાત છે.
અને જો પૈસા હોય પણ સંબંધ ન હોય તો એનો કોઈ મહત્ત્વ નથી કારણ કે એના કારણે જ પછી લોકો એકલતા અનુભવતા હોય છે અને આપણી સફળતા વહેંચવાની ખુશી પણ નથી મળતી આપણને. અને એના જ લીધે પછી માનસિક તણાવ વધે છે અને આપણને આપણું જીવન અધૂરું લાગે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને આજના સમયમાં ઘણા લોકો પાસે પૈસા કમાવાની દોડ માં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પરિવારને સમય આપવાનું જ ભૂલી જાય છે. મોટા બંગલા મોટા મોંઘી ગાડીઓ અને વૈભવી જીવન હોવા છતાં ઘણા લોકો આમ એકલતા અનુભવતા હોય છે અને તેનું કારણ પૈસાની નહી પરંતુ સંબંધોની ખોટ આપડે કહી શકીએ.
સાચી વાત છે અને જો સંબંધ હોય પણ પૈસા ન હોય તો પણ આપણને પ્રેમ અને સહકાર મળે પરંતુ આર્થિક મુશ્કેલીઓનો ઘણો સામનો કરવો પડે તેથી માત્ર સંબંધો પણ પૂરતા નથી પૈસા પણ જરૂરી છે પરંતુ અમ ખ્ય હેતુ એ છે કે તમે પૈસા સાથે સાથે સંબંધોને પણ સાથે લઈને ચાલો તો તમારું જીવન ખૂબ જ સારી રીતે આ આગળ વધશે.
હા અને આપણે પૈસા કમાવા જોઈએ પરંતુ પૈસા માટે સંબંધો ગુમાવવા ના જોઈએ.
સાચી વાત છે.
હા અને ઘણી વખત આપણેે આમ વારસાની મિલકત છે વ્યવસાય છે અથવા પૈસા ના ઝઘડાને કારણે વર્ષો જૂના સંબંધો પણ તૂટી જાય છે. ત્યારે સમજાય છે કે પૈસા કરતા સંબંધો વધુ કિંમતી હતા.
સાચી વાત છે અને પૈસા કમાવવા માટે સંબંધો તો તમે કીધું એમ ગુમાવવા ન જોઈએ. અને સંબંધો માટે પોતાની જવાબદારીઓથી ભાગવું પણ યોગ્ય નથી.
કારણ કે સારું સારારું જીવન એ જ છે કે જ્યાં પૈસા પણ હોય અને સંબંધો પણ મજબૂત હોય.
હા.
કારણ કે આપણે જોઈએ છે કે ઘણા લોકો પૈસા કમાવાની દોડમાં પોતાના પરિવારને સમય આપી શકતા નથી. અને સોશિયલ મીડિયા અને વ્યસ્ત જીવનના કારણે સંબંધોમાં પણ ઘણું અંત તર વધી રહ્યું છે કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવાની ખૂબ જ જરૂર છે.
હા. અને વિદ્યાર્થી તરીકે પણ આપણે આમ આ વાત આમ સમજવી જોઈએ કે સારી કારીકિર્દી કરિયર બનાવવું જરૂરી છે પરંતુ સાથે પરિવારને સમય આપવો મિત્રો સાથે સાચા સંબંધો જાળવવા અને વડીલો નો આદર- કરો એ પણ એટલું જ જરૂરી હોતું હોય છે.
સાચી વાત છે અને કોઈ એક માણસ ક્યારેય એકલો સફળ નથી થઈ શકતો એની પાછળ હંમેશા એના પરિવાર પરિવાર એના મિત્રો
હ
એના શિક્ષકો હોય જ છે. એટલે ઘણી વાર લોકો એવું વિચારતા હોય છે કે હું સફળ થઈ જઈશ. હું એકલો સફળ થઈશ મારી પાસે પૈસા હશે પણ- જીવનમાં કદી પણ એકલાને સફળતા નથી મળતી હંમેશા આપણી સાથે આપ- આપણને સહકાર આપતા લોકો હોય જ છે અને- ઘણા લોકો કહેતા હોય છે કે જીવનના- તે સૌથી વધુ યાદ પરિવાર અને મિત્રો આવે છે બેંક બેલેન્સ નહીં? કારણ કે ઘણા લોકો પૈસા કમાય છે પરંતુ સંબંધો ગુમાવ્યા પછી તેની કિંમત- સમજે છે.
હા અને મહાત્મા ગાંધીજી આમ કહ્યું હતું કે જીવનનું- સાચો સુખ સંપત્તિ માં નહી પરંતુ પ્રેમ અને સેવામાંમાં છે ખરેખર- પૈસા આપણને સુવિધા આપી શકે છે પરંતુ જે ખુશી શાંતિ- અને સંતોષ છે એ આપણને ખાલી સંબંધો માંથી જ મળે તો આ હોય છે.
હા તો તં ખૂબ જ સાચી વાત કીધી અને પૈસા- એ છે એ જીવનને સરળ બનાવે છે પરંતુ સંબંધો જે છે. એ- જીવનને સુંદર બનાવે છે.
હા એ તો સાચી વાત છે અને કહીએ ને તો. પૈસા અને સંબંધો બંને જીવન ના બે પૈડા છે પૈસા વગર મુશ્કેલીઓ આવે. પરંતુ સંબંધો વગર જીવન ખારી લાગતું હોય છે. તેથી- એ આમ બંને વચ્ચે સંતુલન જાળવવું જ આપડી આમ સાચી સમજદારી છે.
સાચી વાત છે અને ભાવનાત્મક સહારો દુઃખના સમયે પરિવાર- અને મિત્રો સાથ આપે છે. અને સફળતા કરતાં મુશ્કેલીના સમ સમયમાં- સંબંધોની સાચી કસોટી થતી હોય છે કારણ કે સારા સમયમાં તો બધા જ- લોકો આપણી સાથે હોય છે પરંતુ જય્યારે આપણને ખરેખર- આપણે મુશ્કેલીમાં હોઈએ અને કોઈની જરૂર પડે- તો ત્યારે જે આપણા સારા અને- સાચા સંબંધીઓ છે મિત્રો છે એ જ આપણી સાથે ઊભા હોય છે.
હા એ તો સાચી વાત છે. અને પૈસા જીવન જીવવા માટે જરૂરી છે પરંતુ સંબંધો- જીવનને જીવવા જેવું બનાવતા હોય છે.
એલે તમે ખૂબ જ સાચી વાત કીધી અને- પ્રેમ અને લાગણી માનસિક શાંતિ આપે છે અને એકલતા અને તણાવ પણ એના લીધે ઓછું- શું થાાય છે-
હા એ તો ઘણી સાચી વાત કીધી.
તહેવાર હોય કે પછી જન્મદિવસ હોય. લગ્ન અને ખુશીના પ્રસંગોમાં પૈસા કરતાં પણ વધારે- સંબંધો જ એને સુંદર બનાવતા હોય છે. કારણ કે તમારી પાસે ઘણા બધા પૈસા હોય તમે મોટા મોટા- તે તહેવારોનો ઉજવ ઉજવણી કરું- જન્મદિવસની ઉજવણી કરવામાં પરંતુ જો તમારી સાથે તમારા સાચા મિત્રો અને સંબંધીઓ જ ના હોય એ ઉજવણીમાં- તો એનો કોઈ મતલબ નથી.
હા અને પૈસા ખિસ્સા ભરી શક હોય છે પરંતુ સંબંધો છે તે, આપણું આમ હૃદય ભરી દે છે. અને સંપત્તિ થી ઘર બને છે પરંતુ પ્રેમ અને સંબંધોથી પરિવાર બનતા હોય છે.
હા તો તમે ખૂબ જ સાચી વાત કીધી. કારણ કે પૈસાથી આપણે મોંઘું ઘર મોંઘી કાર દવાઓ અને વૈભવી જીવન ખરીદી શકીએ- શ છે પરંતુ પૈસાથી આપણે માતા પિતાનો- પ્રેમ સાચી મિત્રતા વિશ્વાસ માનસિક શાંતિ અને- સમય નથી ખરીદી શકતા.
હા વાંધ ન સારું સારું છે.
હા હા સારું ચલો.
સાર